હલો.
હા કેમ છો બેન.
હા મજામાં, તમે ક્યાં છો?
હ હું પણ મજા મે છું.
સો આજે મને તમારી સાથે મોબાઈલનો ઉપયોગ અને દુરુપયોગ આ વિષય પર વિસ્તારથી વાત કરવાની છે.
આવજો હમ્મ હમ્મ
હા તો આજે આપણે મ મોબાઈલનો ઉપયોગ શા માટે જરૂરી છે.
કોઈ ને સંદેશ પોચાડવા હોય જે ગલત પ્રમાણે યુઝ નહી કરવાનું જે કામ ના પરથી ફોન કરવાના કામના પરતિ આપડે ઇન્સ્ટાગ્રામને જે હોય ઇન્સ્ટાગ્રામી સોશિયલ મીડિયા એ ચલાવાનું એના પ્રમાણે આપણે ફોન યુઝ કરવાના. ગલત પ્રમાણે વિડીયો રેકોર્ડિંગ ફોન રેકોર્ડિંગ એ બધા નહી કરવાના.
બરોબર. આ તો ખૂબ જ મહત્ત્વનો વિષય છે, આજે આજે કલ બધા પાસે મોબાઈલ છે. સાચો મોબાઈલ તરઅ આપનો જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે.
હા મોબાઈલ વગર તો આપણે ચાલતીજ નથી પણ જો લોકો શું કરે છે અ બીના વગર કોમના જે જગ્યા યુઝ નહી કરવાના હોય એ જગ ફાલતુ ફાલતુ વિડીયો પોહછાવે ફાલતુ ફાલતુ કોલ કરી કરીને બધું કરે છે પણ એ બધું ગલત છે. ફોન કરવાના પણ ફોન હા ફોન જોઈએ બધો પાડે જોઈએ પણ ફોન કેવો આપડે યુઝ કરવાનું હોય. ઉપયોગ કરવાનો હોય. કે જે જગ્યા જરૂર હોય ત્યાં તરત આપણેે સંદેશ પહોંચાવાનું હોય ત્યાં આપડે વિડીયો કોલમાં વાત કરી અને પસ આવો જો ઘટના થતી હોય તેઓ આપડે અ પોસાય છે કે એ બધા અ યુઝ કરવાના હોય
હા બરોબર. અ કોલ અને આપણને આપણ જે આપણાથી દૂર રહે છે અને આ પણ કોલ અને મેસેજ દ્વારા વાત કરી શકાય ખૂબ ખૂબ જ સહજ બની ગયુ છે અને ઇન્ટરનેટથી માહિતી મળવી પણ ખૂબ સરળ બની ગઈ છે.
બરોબર ઘણા બધા ફાયદા છે મોબાઈલ ના તો આપડે જો લોકો દુરપયોગ કરે છે ને એના માટે કોઈ ફાયદા નથી પણ જો આપણા માટે તો સહી તરીકે તો યુઝ કરે તો આપડે ઘણા બધા ફાયદા છે સાચી વાત છેને.
બરોબર એકદમ સાચી વાત બોલા તમે અને આજેના અ આજના ઇનામાં તો વિદ્યાર્થીઓ માટે મોબાઈલ ખૂબ જ ઉપયોગી બની ગયો છે. ઓનલાઈન ક્લાસ અને સ્ટડીઝ મટીરિયલ માટે ખુબ મદદ મળે છે. સ્ટુડન્ટ લોકોને
છોકરો બધું લેસન બેસન અજા મોબાઈલ મેં જ આવે છે. છોકરા બધું કર્યા જાય એવુ
બરોબર પણ મોબાઈલ ન વધારે ઉપયોગ નુકસાન પણ કરી શકે છે.
હા મોબાઈલને છોકરો ને આપવાનું જ નહીિ વધારે પડ તો જો લેસન આવે તો જ આપ આપનું એટ સોશિયલ મીડિયા એટલે જોવાના જ નહી છોકરોને તો મોબાઈલ આપ પણનુ ઉદ્યૈગ વધારે
બરાબર આજના નાના નાના છોકરા પણ ખાસ કરીને બાળકો એને ગેમ્સમાં વધારે સમય બગાડે છે.
અચામ
એથી એનો હા, એથી એનો અભ્યાસ પણ પર અસર પડે છે.
હા સાચી વાત છે ઘણા લોકો એવા હોય. અ શુક્ર હેરોન કરતા હોય તો શું કે ચલો ફોન લઈને બઈ જ પણ આ નથી સમજતા કે આ ફોન બરાબર નથી છોકરો માટે
બરાબર બીજું કઈ નથી પણ મોબાઈલ જોવાથી આપનુંું માથું પણ દ છે અને ઊંઘ પણ કમી થાય છે અને બીજી વાત આંખો પર ખૂબ ખરાબ અસર પડે છે.
હ શાકમાં ભી આઈ જાય છોકરો માટે કેટલું હાનિકારક છે મોબાઈલ.
બરાબર
કરી આપડે રે મોબાઈલ નો યુઝ કરી તો બઉ જ સારું છે, મોબાઈલ ઓનલાઈ ઘણા બધા ફાયદ મોબાઈલ લકડી બધી રીતે આપડી સહાયતા કરે છે આપડે કેવ ફતાઈ ગયાઈ. કઈ રીતના તરીકા આપણે કયો બી હ ફસાઈ ગયા તો બઉ હેલ્પ કરે છે મોબાઈલ બધ.
બરાબર સાચું પણ ઘણા લોકો રાત્રે સુધી મોબાઈલ વાપરે છે, બે બે ત્રણ ત્રણ વાજ જાય તો લોકો હ
એ અ અનેક સારી એ આની કરે છે એ વાપરતા હોય તો ફાલતું વાપરે છે, બે બે ત્રણ્ર વાગ્યા સુધી કોઈ મોબાઈલ વાપરાય એને બધું ફાલતુ વાપરે છે.
હ આગ અને તો લોકો વધારે સમય ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પણ વિતાવે છે. એથી એનો સાંસારિક જીવન પર પણ અસર પડે છે. એથી પરિવારને ટાઈમ નહી દેવાવતો અને મિત્રો સાથે તે બોલાવતું નથી એથી સંબંધો પણ ખરાબ થાય છે.
અચ્છાચ્છા હ મોબાઈલ યુઝ કરો આપડે પણ આપ જે જગ્યા જરૂર તો સઈ જગ્યા ઉપયોગ કરો. તો આપડે મોબાઈલ બરાબર છે, ઘણું બધા જો લોકો દુરપયોગ કરે એના માટે બરાબર નથી પણ આપણા માટે તો બહ સારુ છે, મારા માટે
બર બરોબર આપણે મોબાઈલનોો ઉપયોગ જો કદી યોગ્ય રીતે કરો તો એના ઘણા ફાયદા છે. જેમકે આપણ ઓનલાઈન પેમેન્ટ કરી શકી. મેપ્સ યુઝ કરી શકે ન્યૂઝ બ મોબાઈલ પર જ મળે છે આપણે નઈ સ્કિલ પણ મોબાઈલથી જ શીખી કરીએ.
હું તો છું ઘણા બધા ફાયદા છે આપણા માટે તો જો સહી તરીકે મોબાઈલ યુઝ કરતા હોય ને એના માટે તો ઘણા બધા લાખો ફાયદા છે.
બરાબર તને શું લાગે અ દિવસમાં કેટલોક સમય મોબાઈલ માટે આપનો જોઈએ.
મિનિમમ વધારે નહી સવારે આપડે સવારે તો સવારે તો મારે હું ફોન યુઝ કરું છું પણ શું કરું છું હું આ લગાવી દઉ યા ભજન લગાવી દઉ ભગવાના.
પછી ફ ફોન મૂકી દઉ પછી પાછું કામ કરી ને દસ પંદ્ર મિનટ અડધો કલાક મને મિનિમમ ફોન કરવું હોય કે કોઈ વિડીયો ઈસ્ટાગ્રામ બધા જોવા હોય તો પછી મૂકી દઉં પાસી પાસે હોજે અડધો કલાક બસ આટલો મારા મોબાઈલ લેવાનો ટાઈમ છે.
બરાબર મારા માટે તો બબ્બે થી ત્રણ કલાક અ થી વધારે ન જોવો જોઈએ મોબાઈલ.
હમ બસ. સાચી વાત છે સવારે હું વાપરું છું પણ સવારે મારા ફોન હેને ભજન યા આરતી ચાલતી હોય. પછી કામ કરીને બપોરે થોડીક નવરી હોવ ને તો અડધો કલાક યા પંદ્ર વીસ મિનિટ. એથી વધારે નથી પછી પાસું મૂકી દઉં કામ પછી પાસું રાત્રે થોડી કલાક પંદરા વીસ મિનિટ અડધો કલાક રાત્રા.
બરાબર અને આપને બાકી સમય અભ્યાસ અને આઉટડોર એક્ટિવિટીઝ માટે રાખવું જોઈએ અને સંતુ લન રાખવું બહુ જરૂરી છે.
હમ સાચી વાત છે વધારે પડતી મોબાઈલ જોવાથી આપડે શરીર આ ઓકો ખેચાય ચશ્મા આવે છે માથું દુખે છે. એટલે વધારે પડતી મોબાઈલ ના જોવાય. છોકરો માટે તો બહુ જ હાનિકારક છે છોકરીઓની હું તો નથી હાલતી ત્યારે લેસ ના આવે ને ત્યારે જ મોબાઈલ હાથમાં આપવાનું. કે મમ્મી સ્કૂલનું ટુશનું જે લેસન આવ્યો ચલો કરી દો પછી બીના પાલતુનું જોતી હોય લા હેડ મોબાઈલ લા મૂકી દે જોવાનું જ નહીં બિના ફાલતુું મોબાઈલ જ નહી જોવાનું.
એકદમ બરાબર અને મોબાઈલના જેટલા ઉપયોગ સારા છે એટલા દુરુપયોગથી બી સામાજિક જીવન પર અગ્રસર થાઈ છે જેમ કે લોકો એકબીજા સાથે ઓછું મળે છે પરિવાર સાથે સમય પરા અ પરાવ કરો છો ઓછું થઈ ગયો છે એથી ચિંતાજનક વાત બની ગઈ છે.
બરાબર છે સાચી વાત છે તમારી તમે વાપરો છો ફોન?
હા હું વાપરું છું પણ કેવું જેમ મારો અભ્યાસ ન મટીરિયલ લાગે છે એટલો વાપરું ને તો બીજો ટાઈમ હું વાપરું જ નથી મોબાઈલ.
સાચી વાત તમારે મારે પણ એવું જ છે હું પણ બધું છે મારા ફોનમાં પણ મેં જરૂર પડતા જે જગ્યા આપડે જરૂર હોય ત્યાં જ મતલબ ફોન ભલે પડ્યો હોય કામ ના હોય તો કામ હોય તો હાથમાં લવું બીના ફાલતુ હાથમાં લેતી જ નહીં દુર ઉપયોગ તો કરતી જ નહીં.
બરાબર મોબાઈલ તે આપણે તે અ બીજું બીજું કઈ નઈ આપણા જ શરીર ને હાનિકારક થાય છે એથી જે રેડિએશન નીકળે છે ત્યા. આપના શરીરમાં જાય તો આપનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ગયા.
તમારા ઘરમાં બધોની એવી ટેવ શે બીના ફાલતુ દૂર ઉપયોગ તો ફોન કરવાનું જ નહી ભલે કામ હોય તો જ ફોન હાથમાં લેવાનું પણ બીના પાલતું તો ફોન લેવાનું જ નહી. મારા બધા ને એવી જ ટેવ છે.
હ બરાબર. આથી બીજું કઈ નથી યોગ્ય ઉપયોગ કરશો તો જીવન સુધારશે અને ગલત ઉપયોગ કરશો તો નુકસાન થશે.
એ બરાબર છે એકદમ સાચી વાત કીધી તમને તમે એટલે આપડે આજે એ શીખવા મળ્યું આપડે કે ફોન નો દુરુપયોગ નહી દુરુપયોગ કરા કરે છે એના માટે બરાબર નથી પણ આપડે જો સહી ઉપયોગ કરો તો આપણેે તો ઘણા બધા ફાયદા છે મોબાઈલ ના.
બરાબર આપને ખબર છે કે ઘણા વિદ્યાર્થીઓ તો મોબાઈલ વિના અભ્યાસ કરી ના કરી શકતા નથી.
હા સાચી વાત છે તમારી આવું બરાબર કીધું તમે.
હા કારણ કે એમાં નોટ્સ પીડીએફ અને વિડીયો લેક્ચર મળે છે પણ ક્યારેક એ અભ્યાસ કર કરતાં કરતાં ગેમ્સ અને સોશિયલ મીડિયા પર બગડી જાય છે.
હા સાચી વાત છે તમારી
એ મોટી સમસ્યા બની ગઈ છે ધ્યાન ભંગ થઈ જાય છે એ માટે મોબાઈલ ટેબલ ટેબલ બનાવવું જરૂરી છે.
બરાબર છે તમે સાચી વાત છે. આવાવડા ન છોકું ને એમજ કઉ છું ને લેસન આવે ત્યારે જ બીના ફાલતુ નુ. ફોન જોવાનું જ નહીિ બેટા શરીર ઉપર હાનિકારક છે ફોન વધારે પડતું નહી જોવાનું.
હું તો વધારે યુ હું તો વધારે યુટ્યુબ અને વોટ્સપ જ વાપરું છું.
બરાબર છે યુટ્યુબને ઘણી બધી જાણકારી મળે આપડે નઈ મળે
બરાબર.
હા યુટ્યુબમાં આપે જે વસ્તુ નહી આવતી હોય ખાવાની હોય કે સિલાઈ કામ હોય કે જે કામ હોય આપડે સિલાઈ ની આવે તો હોય આપણે યુટ્યુબ ચાલુ કરી ને આપડે યુટ્યુબ પૂછું તો આપણે સિલાઈ ઘેર બેઠા આપણે સિલાઈ શીખવો આમ કેટલા ઘણા બધા ફાયદા છે હું સિલાઈ યુટ્યુબ ઉપર શીખીશું ઘરે બેઠી કોઈ ક્લાસ કરવા નહી ગઈ.
પણ હું હવે એજ્યુકેશનલ વિડીયોઝ વધારે જોવા પ્રયત્ન કરું છું. એ ખુબ સારી આદત છે.
હા સાચી વાત છે હું પણ યુટ્યુબ લ થાઈ ને પછી જે મને મારે સિલાઈ શીખવાની હોય ને એ પછી શીખ્યા કરું બેઠી બેઠી.
બરાબર.
હ હું મારા કામ કરતા હું મોબાઈલ યુઝ કરું છું બીના પાલતુ ન યુઝ કરતી નથી ઘણા બધા ફાયદા છે આપણા માટે મોબાઈલ ના ઘણા બધા ફાયદા છે જોવા જઈએ તો.
બરાબર એટલે માતા પિતાને કંટ્રોલ રાખવો જરૂરી છે કે નાના બાળકો કોના મોબાઈલ નથી આપવું.
ચાલલો આજે આપ તમારા ઉપર વાત કરવાની મોબાઈલ ના બારરામાં ચર્ચા કરવાની બહુજ મજા આવી ગઈ છે. ચાલલો અગલા ટ્રોપિક મેં મળલી જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.